હા જય શ્રી કૃષ્ણ બેન.
જય શ્રી કૃષ્ણ મજામાં?
હમ્મ, મજામાં તો તમે આવીને જુઓ? એટલે માણસને ખબર પડે સાત સાથે બેન આયા તો કે કમર સીધી કરવી છે મે કીધું હવે જમીન પર આડા પડી જાય તો થાય.
છે.
હું ત્યારે આવી હતી ને અમે ઓગણીસ તરીકેે રાત્રે એટલે આખું ફેમિલી હતું આ બધા સાથે. તો એ લોકો ને એમ કે પતિદેવ સાથે વાત કરે છે તો ત્યારે અઢાર તારીખે બધ ધાએ આ બધું ફોર્મ બોમ ભરી લીધું તો મને જે જોડયા તા ને ત્યાંથી એક સિંધી બેને તે કે બધું કરો મેં કીધું મારી અચાનક એક દિવસમાં ફ્લાઈટ નક્કી થઈ એટલે હું પેકિંગ કરું તો કે કેમ બધું સુ ખેથી મેં કીધુ હાજી તમે મજામાં.
હા હા ઓ બધાય મજામ.
દીકરો કારણ કે ત્યાં અવાજ આવે ને હવે અમે આ હવે ઉતરા અહિયાં જે મેં કીધુંતુ ના ના આ સુવડાવે મેં કીધું જરાક ટેકો દે હા.
હા.
તે થોડીક અઢી કલાકની હોય અમારે જે રસ્તો મેં કીધો તો. તો હજી તો માંડ ઊંઘ આવે હા તો પોહોંચવાનું થાય જ્યાં સુધી બધું સેટ થાય ત્યાં સુધી પોહોંચવાનું થાય.
હમણાં એરપોર્ટ બેઠા છો એમ.
હાજી હવે એર હજી હવે ત્રણ કલાક રાહ જોવાની છે. હમ્મ એટલે હવે તમારા સાડા બાર થાશે.
કેટલા વાગ્યા તમાંરા સવા દસ હ હજી રાજ જોવાની છે આટલી તાઇબે તો દેખાડે છે, હમણાં તો સમય પર છે, સમય પર છે. એવું બતાવે છે, હવે હા, ભગવાન ની મરજી.
હા, બીજા બેન ક્યાંથી ચડયા, અમદાવાદ થી તમારે ભેગા.
હમ, હા, હા, એ આય્વા પણ સાથે હતા, હવે એના પતિદેવ હાયલા ગ્યા. હા, નો નોકરી એ એટલે તે દિવસે પછી મેં કીધું કે તે આ તો સવાર છે, તે દિવસે રાત થઈ ગઈ હતી, તે દિવસે અમે દસ કલાક બેઠા તા, અહિયાં આજ જગ્યા, એટલે મે તો હ, એટલે જેમ ગોળ ફરીને ગ્યા અમારા ઘરેથી આમ આયાતા અહીથી પછી અમદાવાદ આવ્યા હતા, એટલે આયા ને એટલે મારા મા માથા પર હાથ આવી ગ્યા કે, હર્ષાબેન પાછા આવડે આવી ગ્યા અહિયાં. બેસવું પડશે, પણ હજી સવાર છે, એટલે શાંતિ છે, તે દિવસે રાત્રે તો બઉ અવાજ હતો, તો તો એમ બધા કે, કે કરું, કરું, કરું, એટલે હું વોટ્સઅપ પર કહું કે, હું નીકળી ગઈ છું ને, અહીંયા રસ સ્તામાં છું તો, મે તો કરો તો, ત્યારે તો અવાજ નતો આવતો, મુશ કે મુશ્કેલી થી આવતોતો, એમ મમ્મી મજા માં.
ઓ મજામાં ઓ.
હા.
રાતના કેટલા વાગે નીકળ્યા તમે? હઉ મજામાં હો.
ના, ઘરેથી બાર વાગે નીકળ્યા.
હા હા.
રસ્તો અઢી કલાક નો છે, પણ આ ફરીએે છીએ, અને આ અઢી કલાક વેલા પો ચીને, અહિયાં રાહ જોવત, પણ ઈ ઈજ લેટ થઈ ગઈ, એટલે અમે અમદાવાદ થી મોડા બેઠા. ન તો અહિયાં વધારે બેઠા, ત્યાં અમદાવાદ વધારે બેઠા.
અચ્છા, એમ હા, હા.
હવે મેં કીધું છે, દીકરા ને કે માતૃભાષાનો ફોર્મ મોકલાવ એ ભરી લેજો, પછી મને યાદ આવ્યું. મે તો નાના પેલા આ મિનિટસ પતાવી લ્યો, પછી માતૃભાષા નું ફોર્મ મોકલાવું. કાલે મેં વાત કરી. હા, સાસરી કાલે-પરમ દિવસે બધા ને પત્યું, તો જીતની બેબી ને. તો મજા આઈ, જેઠાણી કે મને ના ગમે એટલું એમ. હ, તો જેટની બેબી ને તો મજા આઈ, તો એને પાછું, નવું ગ્રુપ બનાવી લીધું. કે કાકી હમણાં મોકલશે, માતૃભાષા નો ફોર્મ મોકલશે, તો મેં ત્યાં આજે આપડું કીધું છે. પછી દીકરાને કીધું, આપડા તો મેં નાના પહેલા પતાવો, પછી બે મિક્સ થાશે, હવે આમાં એમ કે, કે આઠ. નવ છે.
હા, આઠ નવું છે.
ત્યાં મોટા બેનને તો ચા ચાલુ જ નથી થતું, હવે મેં કીધું, આજે કરી જોજો. હા, થઈ જશે તો. પણ હવે તમારી જોડે ના આવે, અમારે થઈ ગયા કે શું? ખબર નહીં.
હા, હા, તમારા સાસરિયામાં તો તમારી આરે વાત કરે, એ લોકો નું ગ્રુપ છે અલગ.
ના, ના, મારી સાથે મારી દિયરની બેબી એ વાત. કરી, પછી ચાર દિવસે એ લોકો ટ્રાય કરતા હતા, દેરાણી અને મોટા જેટની બેબી તો છે ને. અ બાર હતી કે આપડે આ મહેમાન આયા તા એમ તો મારે ને મારી દિયર ની બેબી ને આમે સામે આમે સામે થયા જોડયો એટલે. હા તમને તો પછી જોડયા આપડે પછી વાત થઈ તો તમને પછી જોડયા હમ. હવે સીધી જો હવે માતૃભાષામાં ફાવે તો પછી આપણે ગ્રુપમાં છોડી દઈશ.
હા હા.
તો જેટની બેબી દેરની બેબી ને દેરાણી, તો મેં દેરની બેબી ને કીધું. કે પછી અમારે ત્યાં મકાન છે મારું છે એ લોકો નુ છે એટલે બે મેં કીધું તો પેલા શું જ આવશે કે એક મકાન માં તે બીજા મકાનમાં કરશે એક જણી અ દેરાણી એના ઘરે બેસસે જુના મકાનમાં અને દેરની બેબી અહિયાયા બેસશે તો વાત કરશે અને જેટની બેબી તો સાસરી જોય ઈજ ગામમાં હોય એમ, તો દેર ની બેબી ને કે કે હશે મમ્મી તો મમ્મી વાત કરશે. મમ્મી તો જબરી બે વાર કે એક વાર વાત કરી મે તો મમ્મી જબરી વાતો કરે છે. હા બેન જમી લીધું ને આમ ને તેમને પેલ મમ્મી તો જબરી વાતો કરે મને એમ કે નઈ બોલે
હા તમારે અયાં કેટલા વાયગા છે નવું વાઈગા છે.
ના ના દોઢ કલાક તમારાથી પાછળ
પાછળ એમ ને
હ તમારે કેટલા વાયગ્યા દસ વાયગ્યા ને
દસ વાગયા ન હા.
અમારે સાડા આઠ એક્ઝેટ એક્ઝેટ નેવું મિનિટ નેવું મિનિટ ફરક
હા ચાય હા ચા પાણી પી લીધા.
ના ના એકચુલી મને તો કઈ ના ફાવે. આમાં થોડુંક પછી જરાક ખાધું હ હું તો રાત્રે જે છ છ વાગે બેસુ કે સાત વાગે બેસું તો આજે તો વળી મે જે અ બાબુ માટે લીધું તો દીકરા માટે લીધું તો જરાક ખાધું કે હવે કેવી રીતે જવાનું એમ મે તું ખાઈ લે થોડીક ઈડલી આ કે ખાઈ લે ન તો હું તો સીધી જે બાર કલાક થાય ચોવીસ કલાક થાય જે ઘરે થી બ્રશ કરીને નીકળું પાણી અને ઓલીને જીવ અને આ આજે તો ઊંઘ ચડી ગઈ ને તો ઓલી ને જીવ ખાવ કે જરાક મને નોસેકું પાણી આપો ને જરાક મને નોસેકું પાણી આપો ને એક ગ્લાસ ને બીજો ગ્લાસ ત્રીજો ગ્લાસ બસ
બીજું કઈ નાઈ આ દીકરા માટે લીધો ને કે દીકરા ઈડલી ઈડલી છે ઈડલી ખાઈ લે તો હવે ડબ્બો ખોલી નાખી ખ્યો તો થોડુંક ખાઈ લે
અચ્છા હા.
એ તો હું તો આગલે દિવસે છ વાગે નીકળું રે ત્યાંથી તોય બ્રશ બ્રશ હા પછી ના ફાવે મને હાથ બગડે ના ફાવે મોઢું બગડે ના આખી રાત નું ઉલુ વાસી મોઢું એવું લાગે પણ હું તો બ્રશ કરીને જ નીકળી હું.
ના
ચા પાણી હવે નાની માની ભાખરી લીધી છે ઓલા બેનને કીધું મેં તો અમારી મા તૃ માતૃભાષાની અલગ ભાકરી હોય અ હા તો તમારે ખાવી હોય તો કે હા ચખાડજો મેં કીધું ચા ચા લઈ આવીએ ને તો ખાવી હોય તો કેજો અહ
બાખરી સાથમાં લીધી એમને ખાવામાં હા બાકી મજામાં હો હા હા બસ કામકાજ થઇ ગયું હવે જમવાનું બનાવવાનું તૈયારી કામકાજ થઈ ગયું બધું
હા બધું થઈ ગયું કચરા પોતું ને ઉપર એ રોજ કરો પછી કે નહી?
હા રોજ ના ઉપર રોજ ના કરીએ. ઉપર અઠવાડિયામાં એક વખત હા ખાલી સોવા ટાળે બસ અઠવાડિયામાં એક વખત નીચે રોજ કરી હા કચરો પોતો વાસણ કપડાં બધું થઈ ગયુ ચા પાણી નાસ્તો બધું થઈ ગયું હા પતી ગયું. હા બસ હવે રસોઈ કરવાની છે. હા ઈ તો સાત વાગે નીકળી જાય પોણા સાત વાગે
હા.
અને દીકરો એ કોલેજ જાય હવે આવશે દસ વાગે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
આ હમણાં આવ્યો હવે કોલેજ થી હવે નીકળી ગયો ને ઓફિસે ગયો.
હા એને મને કીધું કે હ ફઈબા હું નીકળી જાઉં તો મે તો કઉ ઉભો રે તો કે ના ફઈબા હું નીકળી જઈશ તો કરીને જાાવ મેં કીધું હા ભલે તો કર.
હા એ વરી હમણાં ઓફિસે જઓ ને તો દસ વાગ્યે પહચો.
પોણા દસ વાગે બે લેક્ચર કરીને આવે કોલેજ થી ફરી આવીને નાસ્તો કરીને ફટાફ હમણાં પંદર વીસ દિવસ જ ઓફિસ ચાલુ છે પછી વારી બંધ થઈ જશે ઓફિસ એટલે વાંધ પછી ફ હા
પછી પાછું કોલેજ પછી તો કેટલા વાગે આવે?
કોલેજ તો આમ તો અગિયાર વાગે આવે ત્રણ લેક્ચર હોય તો ન હોય તો બે લેક્ચર હોય તો દસ પોણે દસ વાગે આવી જાય એમ
હા બરાબર બરાબર.
હજી શરૂઆત થઈ છે ને એડમિશન ચાલુ છે એટલે કોઈ હમણાં નથી આવતું એટલે એટલે નથ થતા લેક્ચર એક થાય છે બે એક
હા આપડે ત્યાંય હ ભાઈ પ્રોફેસર છે ને એટલે દોડા દોડી હોય રવિવારે ય જાય છે. કારણ કે એમ કેતા હતા કે સપ્ટેમ્બર માં કોલેજ ખુલે એટલે એને ચાર પાંચ વરષથી તો નાખે જ છે મને લાગે છે કોરોના પેલા થી જાય છે આમાં અ એડમિશન નો વિભાગ હોય ને એડમિશન ના વિભાગમાં એમના હોય જ ફરજ નિભાવવાની જ હોય તો રયવારેય જાય જ
હા ભાઈ ભાભી એક જ છે કોલેજમાં?
હ ભાભી ના જાય પણ ના ના કો કોલેજ તો સેમ છે પણ ભાઈને એડમિશન ના વિભાગમાં નાખે ફરજ નીભાવવા એમ.
હમ હમ.
હા
ઓલ ગુડીયા જાય સ્કુલે?
ગુડીયા તો ઘરે. ના નથી જાતી. પણ એને હમ એને છ એ છે ત્રણ વર્ષની હ નજર ના લાગે પણ એને બધું આવડે જ છ વરષ જેટલું.
હા
હમ અને અંગ્રેજી તો અંગ્રેજી તો બધું કરાવે છે એમ એટલે તળા સટાસઠ બોલે છે સટાસઠ બોલે છે અંગ્રેજી
અચ્છા હા
હા પણ ઘરે માથું મારે ઘરે કેટલી મહેનત કરતા હોય તો જ થાય ને.
હા તોજ થાય તો એજ
મહેનત તો બઉ કરે
હા
હમ
હવે સ્કૂલે ક્યારે કરશે એડમિશન એ લોકો ગુડીયા નું હા હમ તમારી દીકરી ક્યારે આવશે હવે?
મારી દીકરી હ જો હવે આવવાનું જો થઈ જશે અ સમયનું બધું બરાબર તો પછી આવ આવતા મહિને આવશે દસ દિવસ માટે પછી સપ્ટેમ્બરમાં એની એ કોલેજ ખુલશે. હમ હા. એટલે સપ્ટેમ્બરમાં એની કોલેજ ખુલશે અ તો આમ તો એપ્રિલમાં આવી જાય બાર ચૌદ દિવસ પણ આ પછી આ બધું હાલતું તું ને અહિયાં
હા હા.
હા એટલે પછી પપ્પા ના પાડતા તા દીકરી ના પાડતી પછી હું વધારે નકારો નકારો થાતો તું એટલે હા મેં કીધું કઈ નઈ થાય બધું સુખે થી પતી જ આવીને જતી રતીને એપ્રિલમાં મેળ ખાય આવવાનો બાર પંદર દિવસ.
હમ હમ.
પછી આ ચાર મહિના ઇન્ટર્નશીપ હોય એમ.
હા.
તો એક ચાર મહિના ઇન્ટર્નશીપમાં તો વચ્ચે ના ફાવે એને. હ નિયમ નિયમિત જાવું કરવું પડે તો અનુભવનું આખું આવે
હમમ ફોન ઉપર તો રોજ વાત કરતી હશે ને?
હા કરે ને.
રોજે હા.
રોજ એટલે બે મિનિટ મજામા મજામા હું એટલી લપ ના કરું. શનિવારે શનિવારે અ વાત થાય શાંતિથી કે એટલે મેં તો